હલો.
હાં બોલો.
હેલો.
હેલો.
હા, અવાજ આવે છે?
હા હા આયવો અઆય
હા, કેમ છો મજામાં?
હા, બસ શાંતિ છે. આ ટી વી જોતા હતા તો આપડે તો કેવું દરજ ન દર રોજ અઈયામ અકસ્માત થતા જ હોય છે એની ન્યૂઝ ચાલતી અતી.
હા ઉં પણ એજ કેવાની હતી કે આજકાલ તો હં અ કસ્માત હમણાં જ મા રા હ મારા જે બેન છે એમના હસબેન્ડ છે એમ ફ્રેન્ડનું એક્સિડન્ટ થયું તુ. તો એમની પીલીજા થઈ તી એમના અ મા પગમાં છેને હાથ પર ઘણી બધી ઈજા થઈ તી.
ઓહ હોહ.
હા. અને આજકાલ હવે જે છે અકસ્માત ન દર ખબર નહી કે એમ પણ, બહુ જ વધી ગયો છે એમ.
હા.
અમારા કોલેજમાં જે છે એ, અ આવ્યા હતા એક હોન્ડા વાળા જે છે એ આવ્યા હતા એક વખતે.
હા હા.
એમને અમને સમજાવ્યું હતું, કે તમારે જો તમે વિહીકલ લો પછી ફોર્હીલર હો ટુહીલર હોય, તો તમારી કઈ કઈ વસ્તુ નું ધ્યાન રાખવું
હા હા ઘણા સિગ્નલો પણ આવતા હોય છે, એનું પાલન એમ.
કરવું જોઈએ હા હા, તો અ એમાં છે ને એ સૌથી સૌથી પહેલા જ કીધું હતું કે જયારે તમારી પાસે વાહન હોય, તો સૌથી પહેલા તમારે એ એના પેપર્સ તમારી પાસે હોવા
હા. લીગલી પેપર પાછા.
હા. બીજું છે તમારી પાસે હેલ્મેટ હોવું જોઈએ.
આરસી બુક ને પીયુસી કરાયેલું હોવું જોઈએ ને
હા હા હા એવું જ બધું પછી હેલ્મેટ હોવું જોઈએ પછી ગાડીમાં હોય તો તમારે સીટ બેલ્ટ પછી અ એક બહુ મસ્ત વસ્તુ કઈ હતી અમને કે તમારી બ્રેક ચેક કરી લેવાની
હા
વધતી વખતે કે તમારી બ્રેક ચેક કરી લેવાની પછી એક ટાયરમાં કેટલી હવા છે કેટલી નહી એ ચેક કરી લેવાની
હા કેમકે અમુક વાર રસ્તા વચ્ચે પોહોંચી ને તારે જ વાહનમાં હવાજ નહીિ રહેતી
હા અને તમે અ બહ સ્પીડ થી જતા હોવ અને અચાનક જ તમારું ટાયર ફાટે કે તમારે હવા નીકળી જાય
હા ગંભીર અકસ્માત થઇ શકે
પછી જે છે એ તમારા જે સાઈડ ના મિરર્સ જે છે
હા
એ તમારા પ્રોપર હોવા જોઈએ
હા
કારણ કે એ મિરર્સમાં એ મિરર્સ ના હોય તો આપણે જજમેન્ટ ના લઈ શકીએ કે આપણી આજુબાજુ કયું સાધન આવી રહ્યું
હા અને પાછ થોડું ટ્રાફિક નિયમોનું પણ પાલન કરવું જોઈએ. આજકાલ લોકો કરતા જ નથી.
હા કારણ કે કેવું છે કે વાહન સ્પીડમાં ચલાવવું કે, ગાડી સ્પીડમાં ચલાવવી, એકદમ આમ ટ્રેન્ડ બની ગયો છે એમ.
હા.
કે આ આમ કેહેવાય ને કે આમ દેખાડ દેખાડો કરવા માટે.
હા.
પણ એ પોતાના જીવને નુકસાન પહોંચાડે અને બીજાના પણ જીવને નુકસાન પહોંચાડે.
એ તો એમને ભાન રેતું જ નહી હોતું જયારે ચલાવતા હોય છે ને વાહન ત્યારે. અને પાછું એમાં પણ એ લોકો કેવું કે વધારે એમ સ્ટાાઈલ મારવા માટે ચાલુ વાહને ફોન ઉપર વાતો કરતો હોય છે એ પણ એક હાથે ફોન ને એક હાથે
સ્ટર હા હા, એ તો મેં ઘણી વાર જોયું છે, મેં અમુક મારા મિત્રોને જેવું કરતાં જોયું છે પાછું. કે આ આપડણે મેં પાછળ બેઠી હોઉં અને ફોન પર વાત કરતા હોય. પણ એવું ના હોવું જો ઈએ. કારણ કે અ એ જે તમારું તમને એવું લાગે કે તમને કેટલો અનુભવ છે, તમે કરીશ પણ એ ખરેખર ટ્રાફિક ના નિયમોના વિરુદ્ધ છે.
હા.
અને ટ્રાફિક ના ઘણા બધા નિયમો હોય છે, કે જેમ વાહન હંમેશા એક પર્ટિક્યુલર સાઈડ પર જ ચલાવવું જોઈએ.
હા.
પછી જે છે વાહન જે એવું પણ હતું કે સામેનું વાહન હોય, એનાથી આટલે આટલા દૂરી પર તમારું વાહન હોવું જોઈએ.
હા.
કારણ કે કેવું થાય છે કે જયારે ટ્રાફિક થઈ જાય છે ને તો લોકો જે છે એ વાહન એટલી નજીક લઈ જતા હોય છે ને અને પછી એટલા હોર્ન વગાડ વગાડ કરે ને ખબર છે કે આગળ રેડ લાઈટ છે તો પણ વો હા હોન વગાડ વગાડ કરે.
અને આજકાલ તો કેવું કે રાત્રે વાહન ચલાવે ને તો માણસો આમ ઘણી જ વધારે સ્પીડમાં ચલાવતા હોય છે. એના કારણે હા ગળ જે વ્યક્તિ જતો એને જોઈ શકતા નથીને એના કારણે કોઈનો અકસ્માત થઈ જાય ગંભીર.
હા અહ અને થાય છે કેવું કે એ લોકોને એવું લાગે કે રાત્રે છે બરાબર રાત છે તો રોડ ખાલી જ છે ને.
હા.
પણ એવું નથી હા. મોટા ભાગના જે પ્રાણીઓ જે છે એમનો શિકાર કરવા માટે
હા.
એ હોય છે એ કુ ત્રા જે હોય છે એમનું ખાવાનું શોધ રાતના સમય બહાર હોય છે.
હા.
આટલી સ્પીડમાં ગાડી લઈ જશે પછી કૂતરા ભસશે તો પછી ફરિયાદ કરશે.
હા અને પાછું મારસે એમને અલગ.
હા અને પછી આટલી સ્પીડમાંગળ લઈ જાય તો વચ્ચે કદાચ કોઈ પ્રાણી આઈ ગયું કે ગમે ત્યાં આઈ ગયું
હા.
તો એમને પણ ઘણું ઈસ્યુ થતો હોય છે. એમને પણ નુકસાન થાય અને જે વાહન ચલાવી રહ્યું છે એમને પણ નુકસાન થાય.
હા અને અમુક વાર તો કેવું થાય છે ખબર કે જ્યારે રાતનો સમય કેમ હોય ને તો માણસ નશાની હાલતમાં વાહન ચલાવતું હોય છે.
હા.
હા.
એ પણ ટ્રા ફિક ના નિયમોના વિરુદ્ધ જ છે.
હા.
કે તમારે અહ જે ડ્રિક કરીને ગાડી ના ચલાવી જો
હા. કેમ કે રે એના કારણે પણ આમ અકસ્માત ગંભીર થઈ શકે છે.
હા અને પછી છે ને અહ અમુક અહ પ્રકારના જે લાઈનિંગ હોય છે એનો પણ અમુક મતલબ હોય છે. કે જો સીધી લાઈન હોય કોઈ એના વગર અહ પ પ ટુકડા વગર તો એનો પણ અલગ મતલબ હોય છે પછી જે લાઈન છો લાઈન જે હોય છે જે ટુકડા ટુકડા વાળી હોય છે એનો પન અલગ મત લબ હોય છે.
હા
તો આ આ જે છે એની અવેરનેસ જે છે એ લોકોને ખબર હોવી જોઈએ
હા અને અમુક વાર તો કેવું થાય છે કે તમે વાહન ચલાવી રહ્યા છો અને સિગ્નલ ક્યાં આપે અને વાહન કઈ બાજુ મોડે
હા
એના લીધે ગલત ફેમી પેદા થાય પાછી
હા કે જે પાછળ વાળું માણસ જે છે અ એને એવું લાગે કે ફોર એક્ઝામ્પલ જમણી બાજુનું સિગ્નલ આપી ડાબી બાજુ વાળે તો પેલાને તેવું લાગે બાજુ તો એ તો ફાસ્ટ એની ગાડી જવા દે
હા
તો એના કારણે પછી એ જે છે એના અકસ્માત થતા હોય છે અને સૌથી ગંભીર ઈ બીજા તો એવા અકસ્માતમાં થાય છે જે રોડ ઉપર જે ઘસાય છે ને છે એમને સૌથી કારણ કે રોડ ઉપરની જે કાકરા પથરા હોય છે એના લીધે છેને શરીર આખું છોલાઈ જાય છે અને ઘણું મોઢમાર પણ વાગે છે
હા એટલે આમ વાહન ચલાતી તે વખતે આમ ધ્યાન રાખો ને તો એ સારું રે
અ હા અને તમે કોઈ ટ્રેનિંગ સ્કૂલમાં જઈને તમે સર્ટિફિકેટ લઈને ટ્રેનિંગ કરીને પછી જે ટ્રાફિકની એક્ઝામ છે એ બધી આપીને પોતાનું ડ્રાાઈવિંગ લાઈસન્સ ઈસ્યુ કરાઈને નૈતિક રીતે જો તમે ડ્રાાઈવિંગ શીખીને તમે વાહન ચલાવો ને તો કોઈ પણ પ્રકારનું જે છે એ અડચણ આવે એવું મને લાગતું નથી
હા હા એ તો વાત સાચી આજકાલ તો આમ બધા. લાઈસન્સ વગર અને અમુક વાર તો પેલા બાળકો હોય ને જે અઢાર વર્ષથી નાના છે ને એ પણ આમ વ્હીકલ લઈને બહાર ફરતા હોય છે. જેના પગ સુધી. નહી પહોંચતા.
હા. અ કારણ. બધાને એવું લાગે કે બહુ કુલ લાગે છે.
હા.
પણ એવું ના કરવું જોઈએ.
એ પોતાના નુકસાન ને જ. આવકારી રહ્યા હોય છે.
હા કારણ કે ગમે ત્યારે એનું જે બેલેન્સ. જે હટી શકે છે.
હા.
અને એક જ વાહન પર બે થી વધારે લોકો ના બેસવા જોઈએ.
હા એ તો ખાસ અજ કલ તો આમ ત્રણ ત્રણને. ચાર ચાર જણા અમુક વાર તો બેસીને જતા હોય છે. જેના કારણે આ બેલેન્સ. સ્નેહી રહેતું ને તમારું વાહન આમ. બેલેન્સિંગ ના રે તો પછી અકસ્માત થઈ શકે છે.
હ હા. તો આ બધા જે છે એ નિયમો છે અને બીજી ઘણી બધી અમુક જે નાના ના સાવચેતી છે જે આપણે રાખવું જોઈએ. અ ઉદાહરણ તરીકે. ગાડીમાં આપણે બહઉ મ્યુઝિક બહુ લાઉડ ના વગાડવું જોઈએ. મ્યુઝિક સિસ્ટમ. તો જેનાથી આપણને આજુબાજુ. કોઈ હોર્ન વગે તો ના સંભળાય કે બીજું ના.
હા અને કેવું કે તમે તમારું. છે ને એને સમયસર રિપેર સર્વિસ માં મૂક. ઈ તો કોઈ પણ જાતનું આમ વાયુ પ્રદુષણ. કેવું ના થાય.
હા પ્રદષ. પણ ઓછું થાય અને કોઈ પ્રકારનું નુકસાન જે આપણને નથી ખબર કે થયું છે. એ થયું હોય તો સમ. જાય જાય.
હા. એ તો વાત સાચી.
હ હા. તો લોકોમાં આવી આની અવેરનેસ આવે ને લોકો ટ્રાફિક ના નિયમોનું પાલન કરે.
તો સારું રે હા.
અકસ્માતો ઓછા થાય એવી આશા છે.
હાલ તો એવું જ કહી શકાય આપડે. સારું. વંધ. હા બોલો બોલોને.
હા હા. ચલો આવજો.
હા હા વાંધો નહી સારો.